હેલો,
શું મારો અવાજ તમને આવી રહ્યો છે મિત્ર,
હા મિત્રો તમારો આવાજ આવી રહ્યો છે.
હ,
હા તો શું તમેે જમી લીધું.
હા મિત્ર હું એ જમી લીધું તમે,
હા મેં પણ જમી લીધું ,
હા ઘરે બધા સારા જ છે ચોમાસા નું મસ્ત વાતાવરણ, એનું આનંદ માડી છે. હ,
રોપણી થઈ ગઈ.
હા મિત્ર એ તો રોપણી, થોડા દિવસ પહેલા જ થઈ ગઈ તમારે,
હા, મિત્ર અમારે પણ થોડું કામકાજ ચાલતી રહ્યું છે અને થોડુંક બાકી પણ છે. તો શું મિત્ર હવે તમે ફ્રી છો?
હા મિત્ર હું ગમી તધું એટલે થોડા ટાઈમ માટે ફ્રી જ છુ.
હા તો આપણે થોડીક કોલેજની યાદો વિશે ચર્ચા કરીએ, આ
હા મિત્ર ચોક્કસ તમારા છે, એકદમ યાદગાર તરીકે પરે તો, છે પણ એ આપણે જ,
હા તો કોલેજમાં માત્ર, એક સમય પસાર કરો નથી પરંતુ ઘણી બધી એવી યાદ પણ, જીવનમાં શાળા કોલેજ અને કારકિર્ આ ત્રણ તબક્કા ખુબ જ મહત્વના હોય છે. તેમાં પણ કોલેજનું જીવન સૌથી યાદગાર ગણાય છે. કોલેજ એ માત્ર ડિગ્રી મેળવવાનું સ્થળ નથી પરંતુ જીવન જીવવાની, કળા શીખવાનું સ્થાન છે. અહી આપણે નવા મિત્રો બનાવીએ છીએ. નવા અનુભવો મેળવી છી અને, ભવિષ્ય માટે પોતાને તૈયાર કરીએ છીએ. જ્યારે મેં પ્રથમ વખત કોલેજમાં પ્રવેશ કર્યો, ત્યારે મનમાં ઉત્સાહ પણ હતો અને થોડોક, પણ હતો નવી જગ્યા નવી શિક્ષક ના શિક્ષકો નવા મિત્રો અને નવું વાતાવરણ બધું જ અલગ લાગતું હતુ. શઆત પણ થોડા થોડા સંકોચ થતો હતો પરતુ. થોડા દિવસમાં જ બધું જાણીતું અને પોતાનું લાગવા લાગ કોલેજમાં સૌથી કિંમતી વસ્તુ મિત્રતા છે. અહીં બનેલા મિત્રો જીવનભર યાદ રહે છે. સાથે ભણવું નોટસ નટ કરવી પરીક્ષા ની તૈયારી કરવી એકબીજાને મદદ કરવી અને મુશ્કેલીમાં સાથ આપવો આ બધું કોલેજ ના જીવનને ખાસ બનાવે છે. મિત્રો સાથેની મજા હ્ય અને યાદગાર ક્ષણો ક્યારે બૂલી કતાા નથી. કોલે નષણો પણ જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે માત્ર પાઠ્યપુસ્તક જ્ઞાન જ નથી આપતા પરંતુ જીવનમાં સફળ થવા માટે જરૂરી માર્ગદર્શન આપણ આપે છે. તેમના અનુભવ અને સલાહ આપણને સાચો રસ્તો બતાવે છે. અને એવી ઘણી બધી કોલેજ જે આપણે આપણા જીવનમાં અનુભવો કર્યા છે અને કોલેજમા અભ્યાસ સાથે અનેક પ્રૃતિઓ પણ થતી હોય છે, જેમ વાર્ષિક મહોત્સવ પરમતમત વકૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા સાંસ્કૃતિક કાર્યક્રમો એનએસસ એનસીસી અને વિવિધ સેમિનાર ભાગ લેવાનો મોકો મળે છે આવી પ્રવૃતિઓમાં આત્મવિશ્વાસ વધે છે. અને વ્યક્તિ ન સ્વારંગી વિકાસ થાય છે. તો શું મિત્ર તમારી પણ એવી ઘણી બધી કોલેજની યાદો છે, અને તમે પણ ભાગ લીધો પછી કઈમા
હા મ હું તમને જણાવ. અમારો પેલોું વરષ છે, મે જ રસ્તા કેમ બન હતા. ત્યારે સૌપથમ હું એક કવતા હતો જ્યારે હું કોલેજ જતો ત્યારે શાંત અને એકલો જ જતો હતો. ના કોઈ મિત્ર હતા ના કોઈ એવા ભાઈ બનો હતા કે જે મારી સાથે હતા, હુ આખો દિવસ કોલેજ દરમિયા એલો જ અને એલો. પાછ છ, હોસ્ટેલ આવ હતો. કોલેજમાં ધીમે ધીમે દિવસો વધતા ગયા. અને મિત્રો પણ થોડા ઘણા બનતા ગયા. પછી મેં જોયા કે કોલેજમાં ઘણા બધા પ્રોગ્રામો થવા લાગયા અને મે ધીમે ધીમે કોલેજમાં આનંદ થતો. ઘણા મિત્રો સાથે મિત્રતા પણ બનાવી તેથી. મને કોઈ પણ સુખ દુખમાં તેઓ સાથ આપતા અને ખુદ બત કોલેજમાં મજા કરતા. કોલેજ અંગે જણાવતો મિત્ર બની ગીયા પછી અમે કેન્ટીન ને પોતાનું ઘર હશે એમ જ માની લીધું કેમ કે કોલેજ દરમિયાન અમે કોલેજ ના લેકચરો બંધ કરી અને કેન્ટીનમાં બેસતા અને સાથે સાથે એક કપ ચા લઈ અને આખો જીવ આખો દિવસ અમે અને વાઈબ અ વાતો કરતા અને એમાં જ આખો દિવસ અમે કાઢી નાખતા. એ બધી યાદો મને હજુ પણ ખુબ જ યાદ આવે છે. અને બીજી તરફ જોઈએ તો તમે જણાવ્યું એમ જ કે પગ પ્રોગ્રામો માં ભાગ લેવો તો હું પેલા પેલા દિવસો માં પ્રોગ્રામો માં ભાગ લેવા માટે ખુબ જ ડરતો અને પછી જોયું તો મારા મિત્રો પણ એમાં ભાગ લેતા. હતા અને નિડરતાથી મને પણ ઉત્સાહ કરતા પરંતુ હું નાસી જતો હતો. પણ જેમ જેમ કોલેજ ના દિવસો વધતા ગયા અને પછી મને એક દિવસ એમ થયું કે હું પણ તને એક વાર ભાગ લઈ લઉ. એટલે પછી ત્યાર પછી મેં દરેક પ્રોગ્રામમાં ભાગ લેવા માંડ્યો. હતો.
હા મિત્ર એ કોલેજ ના ઘણા દિવસો કેટલાક કેટલી બધી યાદો પણ છે અને તમે કીધા એ રીતે કે કોલેજની કેન્ટીન પણ યાદગાર સ્થળ હોય છે. મિત્રો સાથે ચા પીવી, નાસ્તો કરવો. હાસ્ય મજાક કરવી અને ભવિષ્યના સપનાઓ વિશે વાતો કરવી. આ શણો જીવનભર યાદ રહે છે. કોલેજ જીવન આપણને સમય નું મહત્વ શીખવે છે. સમયસ કલાસમાં હાજર રહેવું અભ્યાસ અને અન્ય પ્રવૃતિઓ વચ્ચે સંતુલન જાળવવું. જવાબદારી સ્વીકારવી અને શિસ્ત નું પાલન કરવું. આ બધું ભવિષ્યમાં જીવનમાં ખૂબ જ ઉપયોગી બને છે. અને કોલેજમાં આપણને વિવિધ સ્વભાવના લોકો સાથે મળી છીએ તેનાથી સહશીલતા, સહકાર, નેતૃત્વ, સંવાદ, કૌશલ્ય. અને ટીમમાં કામ કરવાની આવડત વિકસે છે. આ ગુણો નોકરી અને વ્યવસાય બંનેમાં ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. કોલેજ દરમિયાન ક્યારેક મુશ્કેલીઓ પણ આવે છે. અભ્યાસ નો દબાણ, પરીક્ષા ની ચિંતા. અને ભવિષ્ય વિસે ના પ્રશ્નો મનમાં આવે છે. પરંતુ મિત્રો શિક્ષકો અને. પરિવાર ના સહયોગ. આપણે આ મુશ્કેલીઓનો સામનો કરી શકીએ છીએ. આ પડકારો જ આપણને વધુ મજબૂત બનાવે છે. કોલેજમાં માત્ર શિક્ષણ પૂરું કરવાની જગ્યા નથી. પરંતુ. સપનાઓને સાકાર કરવાનું એક સ્થળ છે. કોલેજ ના દિવસો પૂરા થઈ જાય છે. પરંતુ કોલેજ ની આદો. ક્યારેય પૂરી થતી નથી. અને કોલેજની એવી ઘણી બધી. યાદો અને શે જે હમેશા યાદ રાખી છે. અને એ કોલેજ નો સમય ચાલે ક્લાસ ચાલતા હોય, અને આપણને. અ ક્લાસમાં ઇન્ટરેસ્ટ ના હોય તો કોલેજમાં. ક્લાસ બંક કરવાની પણ મજા. કઈ અલગ જ હતી. અને મિત્રો સાથે રમવાની અને. સાથે ક્લાસમાં મસ્તી કરવાની. પછી કેન્ટીનમાં જમવા માટે. બિલ પે કરવાનો. અને એવી ઘણી બધી. યાદો છે જે કોલેજ સાથે જોડાય.
આથી કોલેજ ખૂબ જ યાદગાર પલ યાદગાર દિવસ હશે. અને આપણે. એને કોલેજ ના જુના. જુની યાદો પણ આપણે યાદ રાખીએ છીએ તો. એમાં પણ આપણે ઘણી બધી એવી યાદો જે. આપણે લાઇફ ટાઈમ સૂધી પણ યાદ રહતી હોય છે. અને કોલેજમાં ઘણા બધા એવા પ્રોગ્રામો જેમા જેમાં ભાગ ભાગ લેવાથી આપણને આપણા. શારીરિક અને માનસિક રીતે પણ આપણો વિકાસ થાય છે. અને પરીક્ષા ના દિવસોમાં પણ ખુબ જ ગણો એવો. એવા જે. દિવસ હશે. એ પણ ખબ જ યાદ રહે છે. અને અને કોલેજ ના દિવસોમાં ઘણા પ્રસંગો ખાસ યાદ રહી જાય છે. કારણ કે પ્રથમ દિવસ, પ્રથમ પ્રેસેન્ટએશન. પ્રથમ સ્પર્ધા, પ્રથમ ઇનામ. મિત્રો સાથે પ્રવાસ. શિક્ષકો સાથેના ફોટા, અને વિદાય સમારંભ. આ બધું. જીવનભરની યાદો બની જાય છે. અને
અને વિદાય સમારંભ, કોલેજ જીવનની સૌથી ભાવુ ક્ષણોમાંની એક છે. એક તરફ ભવિષ્ય માટે ઉત્સાહ હોય છે તો બીજી તરફ મિત્રો અને શિક્ષકોને થી દૂર રહેેવાની દુઃખ હોય છે તો મિત્રો તમે મને જે સમય આપ્યો અને કોલેજ વિશે તમારી જે લાઈફ વિશે છે એ ચર્ચા કરી એના માટે હું તમારો આભાર માનું છું
ફા મિત્રો તમારો પણ આભાર.